કેમ છો તમે, જય શ્રી કૃષ્ણ.
મજામાં છું, તમે કેમ છો?
મજામાં
હું પણ મજામાં છું, આજ શું બનાવ્યું જમવામાં?
બસ અ આપડે વાસ્તે કઈએ
વા ગુજરાતી ભોજન ની તો વાત વાત જ અલગ છે.
હા આપણે અ જીમવાનું બનવશેવિ મે તો દાલ ભાત રોટલી અને સાક બનવાયું છે, સાથે છા પણ છે તમને
અમે આડુનો ખાન પાન હેલો, અવાજ આય રય હે?
હા આયરિ છે.
હા મે પણ આડુનું ખાનપાન સ્વાદિષ્ટ હોવા માટે, સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે, ઓર ઘર ઘરનું તાજું ભોજન હંમેશા બહારના ભોજન કરતાં સારું હોય છે, તો બિલકુલ નિ ગરામાં બનતું ભોજન સ્વસ્થ અને પૌષ્ટિક, હોય છે ને?
હમ્મ હમ્મ તમે સવારમાં નાસ્તામાં શું લો છો?
ક્યારેક ઉપર, ક્યારેક પોવા, તો ક્યારેક થેપલા અને દહીં ઈ ઓર થેપલા યાત્રાના ધોહરાણ ખૂબ પણ, ખૂબ પણ કામ લાગે છે, ઓર લાંબા સમય સુધી તાજા રેવે છે.
સાચું કયું થેપલા યાત્રા દેરાન પણ ખુબ કામ લાગે છે, અને લાંબ લાંબા સમય સુધ સુધી તાજા રયે છે.
હા, અને સાથે અથાણું હોય તો સ્વાદ વધી જાય વધી જાય અને હા પણ હોવે ઓછી કરી દીધી છે, વધારે છાસ સ્વાસ્થ્ય માટે સારી નથી.
સાચુ કહું તમે, પણ તમે ચા બિચારે પીવાનું પસંદ કરો છો, અમ ઓ ઓધી કરી દીછી છે અને બચારે વધારે ચા સ્વાસ્થ માટે સારી નથી
હા, એકદમ સાચું કહો તમે પાણી અને તાજા ફલનો રસ વ વધારે લેનો જોઈએ, ઓર શરીરને સ્વાસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે.
સાચું કયું તમે ડોક્ટર પણ એ જે કય છે, ને કે રોજ ખૂબ પાણી પીવું જોઈએ આ પાણી શરીરને સ્વસ્થ રાખવામાં ખુબ મદદ કરે છે.
હા આજકાલ ફૂ ફાસ્ટ ફૂડના ચલન ખૂબ વધી ગયું પણ રોજ રોજ ફાસ્ટ ફૂડ અ ખાવું યોગ્ય નથી?
હા સય સાચું વાત કઈ તમને પણ બાળપણ નેના પીઝા બર્ગર અ અને એવું સ ખુબ ગમે જ છે.
હા એનાથી દેખો ના તેલ મીઠું અને મસાલા અ વધાર હોય છે, એનાથી વજન વધી શકે છે, એના બીજી તકલીફ પણ બી હોઈ શકે છે.
હા, સાચ કહ્યું અ એમાં જો રોજ રોજ ફાસ્ટ ફૂડ અ ખાવાના યોગ નથી, પણ એમાં તેલ મીઠું અને મસાલા વધારે હોય છે, ના તો વજન વધી શકે ને આજે બીજી તકલીફ તે પણ થઈ શકે.
હા એટલે ઘરનું ઘરનું ભોજન સર્વોત્તમ માનવામાં આવે છે, હું, તવનો ફલોની સુંદર પ્લેટ બનાવું બનાવીને આપું છું.
સાચું કયું તમે તેવોને ફળોની સુંદર પ્લેટ બનાઈ છે ના તો આપું જ છું અને હા ખુબ સારી યુક્તિ છે કે રંગબિરંગી ફળો જોઈને બાળકોને ખુશી થી ખાઈ લેય છે.
અરે વાહ યા તો ખુબ સારી યુક્તિ છે, હ અમારા ઘરે દ તરોતાજા એક ફલ બનાવું અ બનાવ મનું તર નિયમ છે,
હા, ખુબ સરસ સફરજન, કેળું, પપીયું, દ્રાગ અને જાંફો સ્વસ્થ માટે ખુબ લાભદાયક અને ફાયદકારક છે
તમે સાસ પી પીવાનું પસંદ કરો છો?
હા ગુજરાતમાં તો છાસ તો ભોજનનોો મહત્વ ભાગ છે, છાસ દીવાથી પાચન શક્તિ સારી રહી છે, અને ગરમી પણ શરીરમાં ઠંડક પણ મળે છે.
હા, મારા દાદા રોજ જીમ્યા પછી સાચ પિતા હતા
હા જુની પીઢી નુ ખાનપાન
હ
અને તેઓ સદા અને પષિક ભોજન લેતા હતા. પણ એટલે જ તેઓ લંબે અને સ્વસ્થ જીવન જીવતા હતા. તમે શું માનો છો?
હા સવાર નાસ્તા કરવાનું બી મહત્વ મહત્ત્વ સૂ છેે સવારે નાસ્તો મે શરીરમાં ઉડ આપે છે. ઓર ઘણા લોકા નાસ્તો કરવા વગર કામ પર નીકળી જાય તો બી આદત સારી નથી.
એ એનાથી શરીરમાં તાકત રહી છે.
હ સાચી સાચી કહો તમે. અને ધ્યાન કેન્દ્રિત કરવા કરવા પણ બી મદદ મળે છે. તમે મીઠાઈમાં શું પસંદ કરો છો?
બને તો શ્રીખંડ અને બન મોહનથાલ ને બાસુંદી અને હા.
પણ મીઠાઈ મર્યાદામાં જોઈને ખાવી જોઈએ. એ વધારે મીઠું સ્વાસ્થ્ય માટે હાથે હાનિકારક બી બનાવે છે. એના
સ્વચ્છ કે તમે પણ સંસ્કુલિત આહાર જે સ્વય શાકભાજી, માસુ બધા
ભિંડી, ઉભંડા, દુધી, તુરિયા, કવાર અને મેથી લીલા શાક ખૂ
સાચું કહો તમે. આમાં વિટામિન અને ખનીજનું મહત્ત્વ બી હોય છે. ડાક્ટર પરબી શાકભાજી રો ખાવાની સલાહ આપે છે.
હા સ્વસ્થ જીવનમાં તો એ જરૂરી જ છે ને આપણે.
હા આજની ભાગ દોડ રી ભરી જિંદગીમાં સ્વાસ્થ્ય ખાનપાન રખાવું એ થોડી મુશ્કેલ બની હોય છે.
હમ્મ સાચું કહ્યું. પણ જો ઈચ્છા હોયન તો સમજ સમય કાઢી શકા. પણ સ્વાસ્થ્ય કરતા મહત્વનું બીજું કશું નથી. જેવું ખાશું તેવું બનશું. અને આ કાવત એકદમ સાચીજ છે.
હા વ તો હૈ. એટલે આપણા ન તાજું સ્વસ્થ અને પૌષ્ટિક આહાર લેનુ જોઈએ. ઓર એનાથી આપણું આપણું સ્વાસ્થ્ય સારું રહે અને જીવન સુખ ખી રેવે
સાચું કય્યું તમે. ખાનપાન કઈ વિશે વાત કરીને ખુબ આનંદ આઇગ્યું છે. પણ મને પણ ખુબ મ થયો ફરી મળીશું. હમ્મ
હા સાચી વાત કો સાચી વાત કહયો તમે આજા તમારનેથી વાત કરીને મને બી ખૂબ બઢિયા બળ્યા આનંદ આવ્યો જે પણ ઈચ્છા હોય છે કી કભી કભી ત તુમારે તુમારે સેબી અચ્છી ભોજન ક બાત મે કરું છું ઓર આપને બી આનંદ મલ્યો હોઈ શકે છે ઓર આજનો સ્વાસ્થ્ય અને અ પૌષ્ટિક આહાર અ લેતા રહી જો તમે બી સ્વાસ્થ્યનો ખ્યાલ આપી આપજો
હા હા જરૂર જરૂર અને બાલ્કોને પણ કેમ કે અ આ ચીમવાનું જો પ્રકાર નવીન નવીન ઘ ઘરગુતી ખાણ પાણ જો નવીન નવીન ઘર જે કે સેવઈ હ અને ક કે પોહ ઉપમા હ રાજમા હ એ જો આપણે જો શરીરમાં પૌષ્ટિક આહાર મળશે ને તો બે વધારે અરે બાળકને મળે છે તાકાત
સાચું કહો તમે ઠીક કે બહેન ફેરું મે લુંસું જય શ્રી કૃષ્ણ